પ્રયાસ
હા અવાજ આવે છે બોલો બોલો
શું કરો છો
બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં
તો ચાલો ને આજે આપડે વાત કરીએે લગ્ન નું ખોરાક ગુજરાતમાં અને આ વિષય છે ને ખૂબ જ એમ રસપ્રદ છે અને ગુજરાતમાં લગ્ન કેવલ બે વ્યક્તિ નો જ આમ સંબંધ નથી પણ છે ને એ આખો જ કુટુંબ નો પણ આમ મેલાપ હોય છે. અને તેમાંજ ને આમ જવાનનું આમ ઘણું મહત્વ હોય છે.
બિલકુલ સાચું કહ્યું ગુજરાતના દરેક પ્રદેશ માં લગનમાં જમણમાં થોડી અલગ રીત જોવામાં મળે છે પણ દરેક જગ્યાએ એક વાત સામાન્ય સમાન હોય છે મહેમાનને પ્રેમથી જમાડવામાં આવે છે.
બિલકુલ સાચું કીધું ને પહેલાના તો સમયમાં છે ને લગ્નનું આમ
કેવાય ને કે જમણવાર છે ને ઘરના આ આમ કેવાય આગનમાં જ બનાવ તુ હતું પણ હવે છે ને ઘરના લોકો અને ગામ આમ કેહેવાય કે ગામના લોકો સાથે તે મળીને રસોઈ કરતા હતા અને તેમાં એકતા અને પ્રેમ જોવા મળતો હતો.
હા બિલકુલ એ સમયમાં મોટા-મોટા વાસણ વપરાતા હતા. લાકડાની ઇ આંચ પર રસોઈ થતી હતી રસોઈનો સ્વાદ પણ અલગ હતો.
બિલકુલ અને આજના સમય બદલાયો છે હ હવે ઘણા લગ્નમાં છે ને. કેટરિંગ સેવા જ હોય છે અને રસોઈ બનાવવાની જવાબદારી એ લોકો જ સંભાળી લે છે એટલે બધું જ આ
હા બિલકુલ. પણ એક વાત હજુ પણ એવી જ છે. મહેમાનને ગરમ અને સ્વાદિષ્ટ ભોજન આપવાનું આવે છે.
બિલકુલ અને ગુજરાતના લગ્નમાં છે ને ફરસાણ થી શરૂઆત થાય. છે. ને ફરસાણમાં છે ને ઘણી વસ્તુઓ હોય છે જેમ કે ઢોકળા, ખમણ, કચોરી, સમોસા, પાત્રા, અને હાંડવો જેવી વસ્તુ જોવા મળે છે હ આપણને.
હા બિલકુલ. કેટલાક લગ્નમાં લી લીલવા કચોરી પણ હોય છે કેટલાક સ્થાને. દાલ વડા પણ આપવામાં આવે છે ફરસાણથી જમણ ની સારી શરૂઆત થાય છે.
બિલકુલ-બિલકુલ. અને પછી છે ને મુખ્ય જમણ જમણવાર માં છે ને રોટલી, પૂરી, ભાખરી, દાળ, કઢી, શાક ભાત ખીચડી વગેરે વસ્તુઓ હોય છે હો.
સાચી વાત છે શાકની પણ ઘણી પ્રકાર હોય છે. પનીરનું શાક, બટેાટાનું શાક, રીંગન બટેાટાનું શાક, સેવ ટમેટા નું સાગ, મિક્સ મિક્સ વેજીિટેબલ અને બીજા ઘણા સ્વાદ હોય છે.
બિલકુલ અને ગુજરાતની કઢી છે ને ખૂબ જ આમ પ્રસિદ્ધ છે અને તેની મીઠા ઢાસને અને સ્વાદ બધાને ગમે તેવો હોય એકદમ મસ્ત જ લાગે.
સાચી વાત છે દાલ અને ભાતની દરેક જમણવાર નો મહત્વપૂર્ણ ભાગ છે તેમાં ઘી નાખવામાં આવે તો સ્વાદ વધી જાય છે.
બિલકુલ અને મીઠાઈ વિના છે ને લગ્નનું જમણવાર અધુરું લાગે છે મીઠાઈમાં છે ને શ્રીખંડ, બાસુંડી ગુલાબજાંબુ, મોહનથાળ. જલેબી, લાપસી, દૂધપાક, આઈસ્ક્રીમ વગેરે-વગેરે હોય છે હો.
સાચી વાત છે કેટલાક લગ્નમાં ગરમ જલેબી સાથે ફાફડા પણ મૂકવામાં આવે છે લોકો ખૂબ આનંદ થી તેનો સ્વાદ લે છે.
બિલકુલ અને કેહેવાય છે ને કે સ્વાદ પણ છે ને જમણવાનો એક એક જ આમ ભાગ છે આમ કેહેવાય કે કાકડી, ટામેટા, ગાજર, બીટ, અને લીંબુ મૂકવામાં આવે છે.
સાચી વાત છે સાથે ચટણી, અથાણું અને પાપડ પણ હોય છે. આ નાની વસ્તુ પણ હોય પણ જમવામાં નો સ્વાદ લાવે છે.
બિલકુલ અને ગુજરાતના અલગ-અલગ ભાગમાં છે ને આમ આમ જમ જમવાનમાં છે ને ફરક હોય છે. ઉત ઉત્તર ગુજરાત માં એક રોટી હોય. ને દક્ષિણ ગુજરાતમાં બીજી આમ રીત હોય છે આમ અલગ અલગ રીતોથી આમ બનાવવામાં આવે છે ખાવાનું ને
સાચી વાત છે સૌરાષ્ટ્રમાં પણ ઘણી અઅલગ વાનગીઓ જોવાવામાં મલે છે. કચ્છમાં પણ સસ્થાનિક સ્વાદ નો અસર હોય છે.
બિલકુલ હ અને આજે છે ને ઘણા આમ લગ્નમાં છે ને લાઈવ કાઉન્ટર પણ હોય છે.
હા લાઈવ કાઉન્ટર એટલે મહેમાનની સમક્ષ જ વસ્તુ તૈયાર થાય તેમાં ઢોસા પાાવભાજી, ચાઈનઝ, પાસ્તા, પીઝ્ઝા અને બીજી ઘણી વસ્તુ પણ હોય છે.
બિલકુલ પણ ઘણા લોકો કહે છે કે કે પારંપરિક આમ ગુજરાતી આમ જમવાનો નો સ્વાદ અલગ જ હોય છે.
હા રોટલી શાક દાળ કઢી અને મીઠાઈ સાથે એનું ગુજરાતી જમણ અલગ જ હોય છે.
બિલકુલ અને જમવામાં છે ને સફાઈનું પણ આમ ઘણો મહત્વ હોય છે સ્વચ્છ રસોઈ અને સાપ વાસણ દરેક જગ્યાએ અગત્યના ઉતરી ગયા છે
બિલકુલ ભોજન ગરમ અને તાજા હોય તો મહેમાનને વધુ આનંદ આવે છે
બિલકુલ અને લગ્નમાં છે ને ભોજન માત્ર પેટ ભરવા માટે નથી હોતું તે છે ને પ્રેમ સત્કાર અને સંસ્કૃતિ બતાવે છે
સાચી વાત છે મેમાનને વારંવાર પૂછવામાં આવે છે કે એક બી અહ બીજું જો લે કઈ લેવું છે કે નહીં હા ગુજરાતની ગુજરાતની મહ મેહમાન ગતિ બતાવે છે
બિલકુલ સાચું કીધું ને પહેલી પંક્તિ માં છે ને બેસીને જમવાની પ્રાર્થના થતી
હા હવે વફેટ પદ્ધતિ પણ ઘણી લોકપ્રિય બની ગઈ છે
બિલકુલ એ લોકો છે ને પોતાનું જે આમ પ્રસંગ આમ પસંદની વસ્તુ લઈ શકે છે અને કેવાય ને કે બંને પદ્ધતિની પોતાની અલગ જ ઓળખ છે હો.
હા કેટલાક લોકો પંક્તિ જમણ પંક્તિ જમવા જમવા સાથે લાવે છે.
બિલકુલ બિલકુલ અને ભોજનનો બગાડ ના થાય તે પણ આમ ખૂબ જરૂરી છે.
હા બિલકુલ બંને અહ અહ સાચી વાત છે જેટલું જરૂરી હોય એટલું લેવું અને પૂરું ખ કરવું જોઈએ આપડે
બિલકુલ અને આ રીતે જ ભોજન ની કદર પણ થાય અને અન્નો આદર પણ થાય છે
હા સાચી વાત છે ગુજરાત ના લગ્ન નું ભોજન સ્વાદ પ્રેમ અને પરંપરાનું સુંદર મિશ્રણ છે.
બિલકુલ અને આજ કારણે ગુજરાત ના લગ્નનું આમ જમણવાર દેશ અને વિદેશ બંને જગ્યાએ ઓળખ મળે છે.
આગળ આપણે ગુજરાતના લગ્નના ભોજનમાં ત તથા ફેરફાર નવી વાનગીઓ અને પરંપરા સાથે આધુનિકતા કેવી રીતે જોડાય છે તેના વિશે વાત કરીએ ચલો
હા તો ચલો ને અને કહેવાય છે ને કે આજે તો મહેમાનને અલગ અલગ પ્રકારનું ભોજન એક એક જગ્યાએ મળી શકે છે.
હા કેટલાક લગ્નમાં ગુજરાતી સાથે પંજાબી સાઉથ ઇન્ડિયન ચાઇનીઝ અને બીજા સ્વાદ પણ મૂકવામાં આવે છે.
બિલકુલ પણ ગુજરાતમાં છે ને જમવાની અલગ જ ઓળખ હજુ પણ આમ આમ કેવાય ને કે અનોખી છે.
સાચી વાત છે ગુજરાતી ભોજનમાં મીઠાસ સરળતા અને સંતુલન જોવા મળે છે.
બિલકુલ લગનમાં રોટલી ના પાણી
હા રોટલી પૂરી બાખરી નાન કુલ્ચા પણ ઘણી જગ્યા એ મૂકવામાં આવે છે.
બિલકુલ અને શાકમાં છે ને રોજ નવી વાનગીઓ જ જોવા મળતી હોય છે.
હા ડ્રાય શાક ગ્રેવી શાક પનીર નાર પ્રકાર અને સિઝનલ શાક પણ જોવા બનાવવામાં આવે છે.
બિલકુલ લે કઠોળ થી બનેલા શાક પણ આમ પોષક હોય છે. અને કેવાય ને એમ તેમાં ચણા વટાણા અને રાજમાથી છે ને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે.
બિલકુલ સાચી વાત છે ભાત ના પણ ઘણા પ્રકાર હોય છે. સાદો ભાત જીરા રાઈસ પુલાવ અને ખીચડી પણ ઘણી વખત જોવામાં મલે છે.
બિલકુલ બિલકુલ અને કડી સાથે છે ને ખીચડી ઘણા લોકાને ગમતી હોય છે હો
હા આ જોડી ગુજરાતની ઓળખ જેવી બની જાય છે.
બિલકુલ સાચું કીધું અને મીઠાઈની વાત કરીએ તો પસ બાસુંદી આમ પસંદ એકદમ ભાવતી છે ને આમ ખુબ જ આમ મોટી હોય છે.
હા શ્રીખંડ બાસુંદી મોહનથાળ ગુલાબજામુન રસમલાઈ જલેબી દૂધ પાક અને આઈસ્ક્રીમ ઘણા જ લગ્નમાં હોય છે.
બિલકુલ કેવાય એટલે તો કેવાય છે કે મીઠાઈ ની વાનગીઓ છે ને ખૂબ જ એટલી બધી હોય છે ને કેનું તેનું કસું કેવાય જ નહી અને કેટલાક તો સ્થાને છે ને ગરમ મીઠાઈ પણ આપવામાં આવે છે.
સાચી વાત છે બાળકો માટે પણ અલગ વાનગીઓ મુકવામાં આવે છે ત્યાં આગળ
બિલકુલ અને તેમાં તો પીઝા પાસ્તા સેન્ડવીચ ફ્રેન્ચ ફ્રાઈસ અને આમ બીજી વસ્તુ પણ હોય છે.
મોટા લોકો માટે પારંપરિક ગુજરાતી ભોજન મુકવામાં આવે છે.
બિલકુલ આ રીતે છે ને દરેક ઉંમરના લોકો માટે છે ને કઈ ને કઈ હોય છે જ આમ
હા પીણાની પાન સારી વ્યવસ્થા હોય છે.
બિલકુલ આમ કેવાય ને કે પીવાનું આમ સારું હોય છે જેમ કે પીવામાં આપડે લઈ લઈએ છાસ લસ્સી શરબત જ્યુસ ગરમ ચાય કે કોફી પાન હોય શકે છે આખું તેનું અલગ જ કાઉન્ટર હોય છે જે
સાચી વાત છે છાસ તો ગુજરાતમાં ખુબ લોકપ્રિય હોય છે.
બિલકુલ અને આમ કેહેવાય ને કે ગરમ ગરમ દિવસોમાં છાસ ઘણી રાહત આપે છે.
સાચી વાત છે ભોજનની સજાવટ પણ ઘણી સુંદર હોય છે ત્યાંગાડી
બિલકુલ અને આપડે કહેવાય છે ને છેલ્લે તો કેટલાક લગ્નમાં પારંપરિક સાજવાત પણ જોવા મળે છે હા
હા બિલકુલ કેટલાક સ્થાને આધુનિક સજાવટ પણ જોવામાં મળે છે આપણને
બિલકુલ બિલકુલ સાચું કીધું ને આજે તમારી જોડે આ વિષય પર વાત કરીને મને ખુબ જ આનંદ મળ્યો આપણે ચોક્કસ કંઈક બીજા કોઈક નવા વિષય પર વાત કરીશું અને આજે ખુબ જ કાઈ જ્ઞાન મળ્યું મને તમારી જોડેથી
હા મને પણ મજા આઈ ચાલો મળીએ
મળીએ